હમ હલો
હલ્ અવાજાવર
આવે છે અવાજ જય શ્રી કૃષ્ણ
જશે જસ
એયર આવેે છે અવાજ
હમ
અવાજ ક્લિયર આવે છે મારો
હ આવાજ ક્લિયર આવે બ
હા એકદમ મજામાં તમે
હ પણ મજામાં
સરસ શું ક છો ક્યાં ગયા તા ફરવા હમણાં
હ ફરવા ગયાય નહ
નથી ગયા
ના
કેમ
હ એ કેમું કવ
ના ચોમાસાની સિઝન માં તો ફરવાની ખુબ જ મજા આવે બધી અલગ અલગ જગ્યાએ હવે તો જેવી ચોમાસાની સિઝન ચાલુ થાય એવી હિલ સ્ટેશનની ને બધી રીલ્સ ઇન્સ્ટાગ્રામમાં આવવાની ચાલુ થઈ જાય
હા એ તો છે બધા આબુ લોનાવલા માળવાળેશ્વર સાપુતારા બધે જાયને
હા જાય ને પછી ગત પુરી છે મહારાષ્ટ્રમાં હજ કર્ણાટક કેરલ કેરલ માં જાય કર્ણાટક માં તો ઠીક છે બધી હિલ સ્ટેશન વાળી જગ્યા ઉપર જવાની મજા આવે
મજા હો
આપડા ગુજરાત માં બી કેટલી બધી જગ્યાઓ છે એવી તો
છેને
તમને ખબર છે
સાબુતારાની ખબર
બીજું
હ બીજું બઉ જો હજી ખબર હ ને
જીજનાબ
ગિરનારું મજામાં આવે પણ સીડી ચડવી પડે ને
પાવાગઢ
પાાવાગઢમાં એવું છે
ચોટીલા
એમાં એવું છે
પછી અંબાજી
અંબાજી આ બધી જગ્યા જઈ છે
ગિરનાર બી
ગિરનાર જોયું તું સ્કૂલ માંથી લઈ ગયા તા પ્રવાસમાં પણ થેક ઉપર નોતા ચડ્યા સીડું
હા હા પછી તે એવી હ પછી એવી હિલ સ્ટેશન વાળી જગ્યા બીજી કઈ છે આપડા ગુજરાતમાં બસ આટલી હા એ તો સાપુતારા માં આવી જાય ને સપુતારા ડાંગી એ બધું એક જ કેવાય એમ જોવા જઈએ તો આના સિવાય બીજી જગ્યાઓ તો મારા ખ્યાલ નથી
નથી એવડીે
હમ તમને કઈ જગ્યાએ ફરવાનો બોહ ગમે હ દરિયા કિનારે જવાનું બહુ ગમે કે હિલ સ્ટેશન વધારે ગમે
હિલ સ્ટેશન એ ગમે બાકી રાઈડ્સ પાર્કસ એવા બધી જગ્યા વધારે પસંદ
અચ્છા હા હા એટલે કેવા ઇમેજિકા છે એવું
હા એવા ટાઇપ
હ બીક ના લાગે ઘણા લોકોને તો બીક લાગે રાઈદસમાં બેહવાની એમ ઉંચી જતી હોય ને એ લોકોને મતલબ ડર લાગે
લાગે એવી તો પણ મજા આવે જેમાં જેટલું આમ એડવેન્ચર હોય વધારે એમ એમાં વધારે મજા આવે
એવું કેમ બીક પણ લાગે ને સાથે મજા બી આવે એ કેમ થાય બંને
હોયને એકક્સાઈટમેન્ટ કેવું હશે આની ફિલિંગ એક વાર હારી લઈ લેવાની બીક લાગે તો બીજી વાર ની બેહવાનું
હા અમે એક વખત ઇમેીઝિકા ગયા હતા કોલેજ માંથી
હા
મારું ફર્સ્ટ ઈયર હતું ત્યારે પણ લોનાવલા છે ત્યાં ગયા તા અ ઈમેજીિકા ગયા હતા એકદમ મસ્ત જગ્યા છે લોનાવલામાં તે બી શિયાળામાં જાન્યુઆરીમાં લઇ ગયા હતા ઠંડીની સીઝન
હા
હિલ સ્ટેશન જે ત્યા એ મતલબ
મતલબ એવી જગ્યા છે કે જ્યાં હિલ સ્ટેશન આ સાપુતારા જેવું જ છે આમ ડુંગર જ છે એકલા ને ત્યાં સનસેટ પોઈન્ટ સનરાઈઝ પોઈન્ટ એવું બધું છે બીજું તો ખાસ એવું કશું નથી આજુબાજુ એલા બધા રિસોર્ટ જ છે એટલે ત્યાં સુું છે કે લોકો ચીલ મારવા જાય. તેમાં ખાસ કરીને ગુજરાતી લોકો કારણ કે આ શું છે કે કાઠિયાવાડ થી ને બધા લોકો જાય ને એટલે ત્યાં પુલ ને એવું બધું હોય તો ચોમાસાની આવી સિઝન હોય છે ની સિઝન હોય તો એમાં જાય લોકો બીજું ત્યાારથી નજીક ઇમેજિકા છે. ઇમેજિકામાં બધી રાઈડસો અલગ અલગ ઇમેજિકા તો બહુ જ મોટું છે. અમે સ્કૂલ માંથી ગયા હતા ને તો ત્યાં શું છે કે નાના છોકરા હતા એટલે અમે ત્યાં બે લાઈન હોય પ્રીમિયમ ની ને એક રેગ્યુલર વાળી.
હમ્મ.
ત્યાં પ્રીમિયમ વાળી લાઈન માંથી શું છે કે અંદર ઘૂસીને અમે બે નંબરમાં મતલબ અ ચોરી છોપીથી ઘુસી ને અંદર પ્રીમિયમ વાળી લાઈનમાં જતા રહેતા. એ રીતે અમારા આખા દિવસમાં બધી રાઇડસો પૂરી થઈ નહી તો જો અમે રેગ્યુલર લાઈનમાં જતા તો અમારી રાાયટો જ પૂરી ના થતી એટલું મોટું છે.
હ પણ આપડે એવા ટાઈમે જઈએ તો પબ્લિક એ ગણી હશે ને? અમુક વચ્ચે જઈએ તો પબ્લિકે ના આવતી હોય ને.
એટલે એમ લઈ તો અમને અઢ દિવસ જ ગયા તા પણ ત્યારે શું છે કે બધી સ્કૂલો વાળા પ્રવાસો કાઢતા હોત. તો હવે એમાં અમારી નવસારીની જ અહિયાંની ત્રણ ચાર સ્કૂલો ત્યાં ભેગી થઈ ગઈ હતી. તો હવે એ સ્કૂલો છે બાકી બીજી ઘણી જગ્યાથી આજુબાજુના એરિયાથી સ્કૂલો ના પ્રવાસો આવે. એટલે એટલા છોકરાઓ દેખાય ના ના ના ના એ બધા છોકરાઓને ત્યાં લઈ આવેલા હતા એટલે ગ્રાફિક જેટલો બધો વધી ગયો ભલે ઓઢ દિવસ હતો તોની સિઝન બી નહી હતી તો પણ બહુ પબ્લિક હતું. ત્યાં તો સ્કીમ પણ સારી છે કે જેની બર્ ડે હોય તેના માટે વિીધ હ છે એન્ટ્રી ફી ફ્રી મતલબ
ખબર કેમ પડે બર્ડે હૈ.
એ તો એ લોકો ચેક કરે ને. નઈ આધાર કાર્ડ પ્રૂફ માંગે નહી આધાર કાર્ડ એ લોકો પ્રૂફ માંગે એટલે આપડે એને રોપ બતાવીએ તો એ લોકોને ખ્યાલ આવી જાય કે હા આજે આની બર્ડે છે તો
એટલે ટિકિટ એમને મ દઈ દે ને ત તો આધાર કાર્ડ ના માંગતા હોય ને.
ટિકિટ ટિકિટ જયારે આપડે કરાવવા જઈએ ને ત્યારે કહીયએ ને કે આની બર્ડે છે તો એની ફ્રી ટિકિટ તો એ લોકો બર્ ડે ની પ્રૂફ માટે
બરોબર હમ્મ બરોબર.
અમને તો સ્કૂલ માંથી ટિકિટો આપી અંદર તો બહુ મોટું છે. અ અલગ અલગ રાઈડસો જે પછી અ અલીબબા એને ચાલીચોરની ગુફા એવું બધું એ લોકો બનાવી છે. હને બઉ મજા આવે જોવાની એક વખત જોવા જેવું છે. આપડે જઈશું એક વખત ભેગા થઈને.
હ એસલ વડે એવું છે ને.
ઈસ વોલ ન નથી ખબર એના વિડીયો બી મેં એટલા બધા નથી જોયા.
એ એવું છે મારો ભાઈ ગયો હતો તો એ ગયાતો હતો એમાંય પણ એવું છે. સેમ.
એ એટલું બધું ખાસ નથી. યો કેમકે એ હા મમ્મી ને એ લોકો બહ પેલા ગયા હતા. ત્યારે એમના લગ્ન થયા હતા ને. ત્યારે લોકો એસ બહુ જૂનું બી છે. ને ત્યારે બી એ કેહેતા હતા કે બહુ મોટું હવે એક્સેલ વર્લ્ડ જેટલા મોટા મોટા બધા બીજા બી થીમ પાર્ક બની ગયા.
બરોબર મારા ભાઈ ગયોતો એ કહેતો તો.
કે ત્યાં એક વાર તમે અંદર ટિકિટ લઈ લેવાની પછી અંદર એક રાઇડ માં જેટલી વાર બેહવું હોય એટલી વાર બેહવા મળે
હા તો આ ઇમેઝિકામાં બી એવું જ ઇમેજિકામાં બી એવું જ છે એક વખત મેન
સે ને
હા લાઈન ખરી એક વખત મેન ટિકિટ તમે લઈ લો એટલે પછી ગમે તેટલી વખત તમે બેસો અમે તો ક કશું બધું મૂકીને અમે તો ફર્સ્ટ રોલર કોસ્ટર માં જ બેઠા હતા કેમ કે રોલર કોસ્ટર આજથી પેલા મુવી ને મતલબ ઓનલાઈન વિડીયોમાં જોયા હતા ફસ્ટ ટાઈમ એક્સપિરિયન્સ લેવાનો હતો રોલર કોસ્ટરનો હવે નહી ત્યારે જે એક્સપિરિયન્સ હતો ને શું મજા આવી હતી
એવું હતું
બઉ મજા આમ એકદમ પેલા તો એકદમ ઊંચો થાળ આમ ટેકરો છે ત્યાં ધીમે ધીમે ધીમે ધીમે ચડે ને પછી અચાનક અચ્ચાનક ન એવું પડે
છોડી દે કેવું થાય ફિલ કેવું થયું
હૃદય ના ધબકાના વધી જાય ને એવું થાય કે આપડે તો મતલબ ક્યાં બે હા ગયા એવું જ લાગે
એ તો છે
પણ મજા આવે જેટલી બી વધારે લાગે ને એટલી મારે મજા આવે
હા તો એઈજ તો કહું જેટલી બીક વધારે એમાં જ મજા આવે રેવાની
હા
બરોબર ત
પછી એક ચૂલો બી હતો જે આમ ગોળ બી ફરે ને જુલે બી ખરું છે જુલે એટલે અ એકદમ ફોર્ટી ફાઈવ ડિગ્રી મતલબ એકદમ સ્ટ્રેટ થઈ જાય હવામાં એટલે સુધી જુલે તેમાં ઝૂલતા ઝુલતા જો કોઈ નો નંબર આમ ડાઉન સાઈડમાં કોઈ ન નીચે આવી ગયું નંબર તો તો ગયા તો એટલું ખરાબ મતલબ વિઝન હોય ને એટલું ખરાબ દેખાય ને નીચે એમ થાય કે આજે તો નીચે થી ઉપર જ જવાના છે
એવું હે કે
હા બ મજા આવે એકદમ એનામાં પાછું બેવાનો ઈચ્છા હતી પણ એમાં શું છે કજું
હમ
પ્રોબ્લેમ આવી ગયો અમે બેઠા એક વખત રાઈડ્સ માં બછી પ્રોબ્લમ આવી ગયો પછી બંધ કરી દીધું બે કલાક માટે વળી પાછું બે કલાક પછી ચાલુ કર્યું એટલે અમે ત્યાં સુધી બીજી રાઈડ્સમાં ચડી ગયા હતા એટલે રહી ગયું એ પછી એમાં બે ત્રણ વખત બેવાની મજા આ ઈચ્છા હતી
બરોબર બ ઓલી આવેલી ગાડી અથળાવવાની એને શું નામ કેય
અ એને ગો કટિંગ એવું કશું કેહેવાય છે ગો કટિંગ
હ એમાં બહુ મજા આવે
હા એ બી બહુ મજા આવે એ બી એકદમ મતલબ સરસ છે એ પણ કરવા દેવી છે એટલે એનો શું છે કે આવા એવી જગા ને એવામાં જો કોઈ જગ્યા હોય ને તો કરે બાકી બહાર જઈએ ને તો બહાર ચાર્જિસ બહુ હોય એના બધ
હા એ તો છે
હમ અમે તે અમે છે ને અ અહં મહાબલેશ્વર ફરવા ગયા તા ને લાસ્ટ યર ત્યારે ઈચ્છા હતી જ કરવાની પણ ત્યારે શું છે કે ખબર નને શું હતું કશું કારણોસર એ બંધ રાખ્યું હતું એટલે બે દિવસ ત્યાં હતા તો બે દિવસ માં ચાલુ જ નતું કર્યું એ લોકો એટલે અમાર એક્પીરિન્સ લેવાનોરાઈ છે
બરોબર તોઈ કેવું થાય દુઃખ થાય એ તો આપડે ઘ્યા હોય ફરવાને એજ બંધ હોય જે આપડણે ગમત હોય એજ
હા એક વખત અહિયાં દાંડી ગયા હતા હમણાં આપડે બધા તો અત્યારે જે મેન જોવાનું હતું એજ તે દિવસે બંધ હતું પેલા સોમવારે બંધ રહેતું હતું પછી આપડ આપણને એવું ગણતી હતી કે સોમવારે બંધ રહે છે તો મંગળવારે ખુલ્લું હશે તો એ પ્રમાણે ગયા એ પ્રમાણે ગયા તો મંગળવારે બંધ રાખ્યું હતું એ લોકો
એજને
ચાલો મળીએે તો પછી બીજી વખત કોલ કરશું ત્યારે વાત કરશું
ઓકે ચલોો